હલો.
હલો.
હલો અવાજ આવે છે.
હા આવે છે.
હલો હલો.
હા બોલો બોલો અવાજ આવે છે.
તમારો ફોન થોડો નજીક રાખો ને.
હા બોલો.
હા તો. હા તો આપણેે ટોપિક લઈએ તમે કહો એ પ્રમાણે કા તો. અ. તમને જે ભાવતું ભોજાન એ ટોપિક લઈએે કાં તો પછી ફરવાના સ્થળ લઈએ. તમને જે ફાવે.
ફરવાના સ્થળ લઈ લો.
ઓકે તો હું પાંચ મિનિટ બોલીશ પછી તમે પાંચ મિનિટ બોલજો. ઓકે તો હા. હું કહીશ કે આપડે જ્યારે બી આપડે આપડા. કોઈ એવા સ્થળ પર જઈએ છીએ. જેમ કે કહી શક. શકાય કે એવું કોઈ સ્થળ છે જ્યાં તમને જેમ કે બીચ કહી શકાય. ગુજરાતીમાં દરિયા કિનારો કહીએ પછી. કોઈ પર્વત જેવું સ્થળ છે બધાનું અલગ અલગ. મંન. બનતું ગમતું સ્થળ હોય છે એમાં હું કઉ તો કે. દરિયા કિનારો લઈએ ઉદાહરણ તરીકે. તો ત્યાં બધાને પોતાના જે. એવું કોઈ જગ્યા છે જ્યાં બધા મન પ્રફુલ્લિત. કરવા માટે જતા હોય છે તો હું એવું કહીશ કે. એક્ઝામ્પલ તરીકે સોમનાથ છે ત્યાં બી. છે સુરતમાં છે ઘણી બધી એવી જગ્યા છે જ્યાં. દરિયા કિનારો છે. પછી કહી શકાય કે. ગોવા છે. પછી દમણ છે. એ બધી જગ્યા છે. તો હા એ કહી શકાય પછી બીજું ફરવાના સ્થળ એવી રીતે કહીએ તો માઉન્ટ. આબુ જેવી જગ્યા છે. પછી ઘણી બધા એવા સ્થળ છે. જયા. હાલો.
હા.
હા તો એ લઈ શકાય હવે. એમાં બીજા કોઈ સડકો મને બી બહુ યાદ નથી. પછી કહી શકાય કે. આમાં જોવા જઈએ તો. બીજા સ્થળું યાદ કરીને તમને કહું છું. અ સે. આપણેે વાત કરીએ કે કોઈ દરિયા કિનારો તો ત્યાં જવા માટે. કેમ પ્રેરિત થાય છે પબ્લિક. તો હું એમાં એવુ કહી શકું કે ત્યાં. બધા પોતાના રોજિંદા જીવનમાંથી હટીને ત્યાં મન પ્રફુલ્લિત. લિત કરવા માટે જતા હોય છે. પછી એવું કહી શકાય કે. ઘણી બધી એવી જગ્યા છે. જ્યાં તમને એવું રિફ્રેશમેન્ટ એને ગુજરાતીમાં કહી શક. શકાય કે. જયારે બી તમને કેહેવાય ને કે તમને ક્યાંય બ્રેક જોતો હોય. તમારી લાઈફ માંથી તમને. તો તમે એવું કહી શકાય કે જતા હો બાર એ કામ કરીએ હું મારી સાડા ત્રણ મિનિટ ગણું છું પછી તમે ત્રણ ચાર મિનિટ લઈ લો પછી એક મિનિટ હું પછી પાછળ મારી બોલી લઉં છું હલો.
હા.
હા તો તમે કઈ બી તમારા જેવી જગ્યા હોય એના વિશે બોલો.
હમ્મ. તમે કીધું જે દરિયા દરિયાકાંઠો જેમ કે બીચ તો બીચમાં આપણા ગુજરાતની અંદર છે દીવ દમણ સોમનાથનો બીચ છે સુરતની અંદર ધમસ બીચ છે કચ્છની અંદર માંડવીનો બીચ છે. એ બધા છે દરિયાના પાણીના મોજાને માણવાની જગ્યા છે. જેના જેનાથી આપણને એક પાણીનો એક અદ્ભુત અહેસાસ મળે છે. જોવાલાયક એવું મસ્ત સ્થળ બી બને છે. ત્યાં આગળ એક મોટો એનો કિનારો હોય છે જે જેને કહેવાય બીચ તેના ઉપર આપણે મોજ કરી શકીએ છીએ. પાણી સાથે આપણે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ છીએ. એજ તારી એવી હવાનો આનંદ બી લઈ શકીએ ત્યાં આગળ માંડવીનો બીચ છે એ મોટો બીચ છે. સોમનાથ નો છે સોમનાથ ના કિનારે મંદિર બી આવેલું છે દ્વારકા છે. એ બધા મોટા મોટા આપણા ગુજરાતના બીચ છે અને ગુજરાતની અંદર સૌથી લાંબામાં લાંબો દરિયા કિનારો લાગતો હોય તો એ આપણા ગુજરાતમાં છે. જેથી આપણા ગણે સારા એવા પ્લેસીસ છે સારા એવા બીચ છે ને બીજું ફરવા જેવા હિલ સ્ટેશન છે જે તમે વાત કરીએ આગળ હિલ સ્ટેશનમાં આપણા સાપુતારા બી છે.
માઉન્ટ આબુ છે. અ બીજા બી રતનમહાલ છે એ બધા ઘણા બધા અલગ અલગ છે. ત્યાં મોન્સૂનની સૂઝન સિઝનમાં સારું એવું આપ ને વાતાવરણ મળી રહે છે ત્યાં આગળ ફરવા જવા માટે અને ત્યાં આગળ રહેવા માટેની બધું સારું એવું રહે છે.
બરાબર છે ને
હા હા બરોબર બોલો બોલો તમે હું પછી ઇન્ટરેપ્ટ કરીશ ને તો રિજેક્શન થઇ જશે એટલે
હમ્મ. બાકી ફરવા માટે તો પાર્ક પાર્ક છે આપણા અમદાવાદની અંદર પાર્ક છે બીજે ઘણી બધી જગ્યાએ બી પાર્ક છે નેશનલ પાર્ક છે. જું છે પછી એક ફર્વા માટે સૌથી સારામાં સારું હમણાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. જે મોન્સૂનની સિઝનમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ પ્લેસ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી આગળ ગવર્મેન્ટ તરફથી સારી એવી સુવિધાઓ બી મળેલી છે. ને ત્યાં આગળ જે ડેમમાં પાણીનો ઓવરફ્લો થાય છે એ જોવાનો નજારો બી કંઈક અલગ જ છે. મોન્સૂનની સિઝનમાં ફરવા માટે સૌથી બેસ્ટ જગ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્રણ મિનિટ તો મારી બી થઈ ગયેલી છે.
હ પણ એક મિનિટ લઈ લસ હો તો વાંધો નહી
અચ્છા બીજી તો બધી આપણા ગુજરાતમાં તો આટલી જ પ્લેસીિસ છે ગુજરાત બાર બી સારી એવી પ્લેસીસ છે જેમ કે માથેરન હિલ સ્ટેશન છે. ગોવા બીચીસ છે ગોવાની અંદર બીચ છે સારા સારા
હા એ તો છે.
હું.
ઓકે સાત મીથ આઠ નવ બે મિનિટ હું લઈ લઉ એવું હોય તો
ઓકે,
હાતો બીજું મને બહુ એટલા બધા તો કોઈ એવા સ્થળ યાદ નથી પણ કહી શકાય કે બીજી એવી સફારી છે, એવી જગ્યા છે. ઘણા એવા બધા બીજા બી સ્થળ છે, જે લઈ શકીએ આપડે પછી ફરવામાં એવું કંઈ શક કંઈ કે જરૂરી નથી કે તમને એવી જ જગ્યાએ જવું, કે જ્યાં તમને ક્રાઉડેડ એરિયા હોય જ્યાં તમને બહુ વસ્તી વસ્તી હોય એવી જગ્યા ઘણા એવા સ્થળ છે, કે જ્યાં તમે આરામ માટે પોતાને રિફ્રેશ કરવા માટે જઈ શકો છો, તોએ બહુ સારી વસ્તુ છે. અને હવે એવું છે, કે ફરવા જવું ન મતલબ એવો જ નથ થી રહો કે તમને કોઈ સ્થળ જ પસંદ કરવા પડે તમે એવી ઘણી બધી એવી જગ્યાઓ છે, કે જ્યાં તમે આરામ માટે કે ખાલી પોતાને ખુશ કરવા માટે બી જઈ શકો છો, અને એવી ભી ઘણી બધ ઈ જગ્યા છે. કે જ્યાં તમે બાળકો માટે જઈ શકો કે પછી હિલસ્ટેશન તમે જેવું કીધું એમ એ વસ્તુ છે, મારું શું કેવું છે.
હાએતો છે, જ જેમ કે તમે કીધું કે શાંતિ જોવેએ તો શાંતિ માટે એક આપણા ગુજરાત ની અંદર છે, પલો ફોરેસ્ટ જે ફોરેસ્ટ એરિયા છે, બિલકુલ શાંત છે. અંદર મસ્ત નદીનું છે, પાણી વેચે છે. ફરવા જેવું છે, મસ્ત શાંત એકદમ જે પ્રકૃતિનો આનંદ માણીએ અંદર ગયા ગયા પછી કોઈ ડિસ્ટર્બન્સ નથી કશું જ નથી એકદમ ક્લીન એન્ડ ક્લિયર એટમોસ્ફિયર છે સારું એવું ફરવાલાયક સ્થળ છે પોરો ફોરેસ્ટ તે ત્યાં આગળ ઠંડક ભી છે ને ફોરેસ્ટ બી એરિયા એટલો બધો છે પાણી ભી છે
ઝરણા ભીવે છે તો સારું છે, એ ત્યાં આગળ ફરવા જવા એ જેવું છે. શાંતિ ભી મળે ત્યાં આગળ અને ગવર્મેન્ટ હમણાં સારું એવું ડેવલપ બી કરેલું છે હવે તો સ્ટે માટેની વ્યવસ્થા ભી મળી ગયેલી છે
તો ત્યાં બી ફરવા જઈ શકાય બીજું તો હવે બાકી હા આપણા ઇતિહાસના જેવા મંદિરો છે આ તેજે છે. ત્યાં ભી શાંતિથી આપણે માણી શકીએ કે જ્યાં શાંતિ મળે આપણને હવે બીજું કાંઈ
હમ્મ હા બસ હવે ખાલી એક બે સેકન્ડ માટે હા હવે આપડે કરી શકીએ કોલ કર ઠીક છે
ઠીક છે